હલો. હા અવાજ આવે છે.
હા હા
બરાબર મજામાં
હાા મજામાં તમે મજામાં
કઈ નઈ આ બધા સ્કૂલ ના મારા મિત્રો છે એમને ફોન કરતી જ તો મેં કીધું બધાને ફોન કરવું એમ
હમ
કેવું નઈ કેવા બધા આપડે બધા જોડે એક રૂપમાં હતા સ્કૂલમાં
હા
કોલેજમાં પણ મારું ગ્રુપ છે અત્યારે પણ સ્કૂલના જે મિત્રો હોય એની વાત અલગ હતી એમ કે અત્યારે થોડા મોટા થયા તો અત્યારે આપણને સમજણ આવે તો થોડા અમુક વાર થોડા મતલબ એ બી થઈ જઈએ પણ સ્કૂલમાં તો એવું કઈ જ નહી સ્કૂલમાં તો એકદમ કેવાય ને કે કોઈ આમ સ્વાર્થ વગરની મિત્રતા હતી
એ જ
મારે કોલેજમાં પણ ઘણા સારા મિત્રો છે. જે મને હંમેશા મતલબ મારી જોડે હોય અને પણ આમ કેવું કે દૂર હમણાં તો થોડુંક અમુક બીએસસી પતું ગ્રેજ્યુએટ પતું એટલે થોડા દૂર દૂર થઈ ગયા છે, પણંતુ પણ એક ફોન કરે ને એટલે કઈ કામ હોય તો હાજર થઈ જાય.
મિત્રતાની તો વાત જ અલગ હોય.
હા એવું નહી કે એક કોલ ઉપર કે એક શું કેય દરજ દરરોજ વાત કરીએ તો જ મતલબ અ કામ આવે. છે. કારણ કે બધા પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જ જાય એક ટાઈમ પછી દરરોજ કોઈને વાત કરટ ટાઈમના હોય એમ પણ એવું એવું પછી એવું નહી કે નથી કરતા તો પછી સાત છૂટી જાય એમ હમણાં બી આટલા ટાઈમ પછી બી ક્યારેય પણ ફોન કરું ને તો આઈ જાય એમ
હમ્મ.
બાકી ઘણા લોકોને એવું હોય. કે કોલેજ પતીયું સ્કૂલ પતયું એટલે પતી ગયું હવે કોઈની જોડ કઈ લેવા દેવા નહી એમ
હમ્મ બરાબર છે.
એટલે અને અમુક વાર તો અમુક મિત્રો તો ઘણા મિત્રતા સિવાય પણ ઘણા બધા ભાગો ભજવતા હોય આપડા સાથી હોય આપડા અમુક વાર આપણે બેન ભાઈ અમુક વાર આપડા સલાહકાર બની જાય. કોઈ ખુટા હસતે જઈએ તો તરત રોક કે એકલા પડી જઈએ તો આપડો હાથ પકડે કે છું એમ
હમ દરેક મુશ્કેલી માં સાથ આપે
કવા સાથ આપે. તો એવા લોકો જયારે ગીમા હોય ને તો એમાં કેવું એ લોકો એ લોકો એવું કેને કે હું તારી જોડે છું, તો એવું ના હોય કે એ લોકો મુશ્કેલીનું સમાધાન લાવ દે કે પછી બધી મુશ્કેલીઓ હલ કરી નાખે, પણ બસ એ મુશ્કેલીને મુશ્કેલીનો સામનો કરવાની હિંમત આપી દે એમ કે બસ જોડે છે. તો આમ એકલું ના લાગે
હમ્મ.
અને મારા મારા કેસમાં તો મને એવું લાગે મારા ભાગ્યમાં જેટલી જેટલા પણ સારા મારા કર્મતા ને બધા મિત્રતામાં છે, એવું લાગે મને
હમ્મ.
અને અત્યારે અત્યારના જમાનામાં તો એવું તો રહ્યું નથી કે ખાલી જે છોકરી છોકરી જ હોય, શકે મિત્ર છોકરો છોકરી પણ હોય શકે પેલા અ ઘણું એવું હતું પણ અત્યારે હવે એવું નથી, રહ્યું એમ તો મારા તો ઘણા છોકરા પણ સારા ફ્રેન્ડ
હા છોકરાઓ પણ સારા મિત્રો હોય શકે
ખાલી મિત્ર જ સારા હોય છે, એટલે એટલે અને મુસીબત ના સમયમાં સૌથી પહેલા મોટા ભાગના સમાંઈને ઉભારે કઈ બી હોય એટલે એટલે એવું બધું છે, તમારે છે? કોઈ સ્કૂલ નુ? ઓકે
હા મારે પણ હજુ સ્કૂલ ટાઈમ ના હજુ પણ મિત પ છે દસ વર્ષ વીતી ગયા તો પણ છે, બધા પો પોતાની પર્સનલ લાઈફમાં કે બધાના લગ્ન થઈ ગયા છે, તો પણ અમે હજુ વાત કરીએ છીએ બીજા દેશ મારે્યા છે પણ તો પણ વાત કરીએ છીએ, અમે તો જેને મિત્રતા નિભાવી છે, તો ગમે તે રીતે નિભાવે જ છે,
બીજા દેશમાં છે, એમ
હા ગમે તેટલા વ્યસ્ત હોય તો પણ સુખ દુઃખ ની વાતો કરવા માટે તો હંમેશા ચાર તૈયાર જ કઈ
હમ સમય કઢલેમ
હમ
તો દરરોજ વાત થાય તમારી
દરરોજ તો ના થાય પણ અઠવાડિયે એક વખત કે થાય જ પણ જો કોઈ ઈમરજન્સી હોય કે વા કરવી હોય તો પછી ગમે ત્યારે ફોન કરીએ તો વાત કરે આપડે દુઃખ ની વાત સહજ થાય થી સાંભળે ને અને આપણને સલાહ પણ બહુ જ સારી આપે એ ભલે જોડે નથી પણ નજીક
હા! એ તો એવું જ ને સાચ ચા એક તો તફાવત છે એક શું કેવાય દેખાવાની મી ત્રતા ને સાચી મિત્રતામાં. કે, સાચી મિત્રતા હોય ને અને અ મિત્રો આગળ કોઈ પણ હસુ તમ કે સહસતાથી આપણા મનમાં એવું વિચાર ના આવે કે, આ માણસ મારા વિશે શું વિચારશે? કે આ માણસને મે અ બીજો ખયાલ ના આવે કે આ માણસને મેં કઈ શકું કે ના કઈ શકું એમ. આપડી અહ હન એક મોટું અ ત્રમાં કહીએ તો જેની આગળ આપણે આપણી ભૂલો મૂકી શકતા હોય ને એ માણસ કારણ કે આપડે બધાને આપણે ભૂલો ના કઈ શકીએ. દુઃખ તો ચલો એક ટાઈમે આપણે કોઈ અજાણ્યા વ્યક્તિને બી સંભળાવી દઈએ કે ભાઈ મારા જીવનમાં તો આવું છે. પણ ભૂલ કહેવા માટે, ભૂલ સ્વીકારવા માટે કોઈ ખાસ કારણ કે આપણને બી પીસ લાગે છે આવું થઈ ગયું છે તો શું વિચારશે? પણ જેની સા જેની આગળ એ વિચારવું ના પડે? એ બો છે. તો સારું કેવાય તમારા તમારી પાસે એ વાત છે અને અ બહારના દેશમાં ગયા પછી તો ઘણા લોકો બદલાઈ જાય છે. કારણ કે, એમનામાં આઈ જાય સુપર સુપિરરિટી કોમ્પ્લેક્સ કે અમે બહાર આઈ ગયા આવે અમારે શું કામ છે? કે શું જોઈએ છે? પણ સારું કેવાય.
ના એમનામાં ઊંચ-નીચ એવું કંઈ નઈ. એ લોકો પાસે પૈસા પણ કદાચ વધારે હોય, પણ તો પણ આપણી આપણી સાથે આપડી જેમ જ હોય.
હમ
હંમેશા સારી રી તે જ વર્તાવ કરે.
બરાબર આપણને હોય એવું એવું ક્યારે ફીલ ના થવા દે
હમ કે આપડણે નીચા છીએ કે એવું કશું પણ
બરાબર તો તો સારું કેવાય નસીબ વાળા કેવાય તમે
હમ
અને દરેક કેહેવાય ને કે જીવનનું અ દરેક પાયા પર માણસો બદલાતા રહે ફોર એક્ઝામ્પલ આપણે બાળપણમાં હોઈએ તો બદલાય અ આપણા બાળપણમાં હોઈએ તો ઘરના લોકો હોય પછી આપણે લગ્ન કરીને જોઈએ તો આપ સાસતરે વાળા બધા હોય તો છોકરાઓ હોય એક જે ભાગ હોય એના બદલાય એ છે મિત્રતા આપણે બાળપણમાં આપ જો મ્ર મિત્ર હોય આપણે લગ્ન કરીને જઈએ તો પણ આપણી પાસે મિત્રો હોય પછી આપડે ઘડાથઈએ તો પણ આપણી પાસે મિત્ર હોય અને ખાસ કરીને આપણે જયારે કોકના મિત્ર હોઈએ ને ત્યારે એક એક વસ્તુ બો સારી થાય કે આપણે એમને જોઈએ મતલબ કે તમને કીધું કે સ્કૂલ થી માંડીને હતીયા સુધી પણ છે તો આપડે એમને સફળ થતા જોઈએ આપણે એમને મોટા થતા જોઈએ આપણે એમને અગૅન જોઈએ તો એવું લાગે કે આપણી જોડે જોડે આપડે બીજને ભી એક લાઈફ આપણેે એમ જોતા હોઈએ ને એવું લાગે
હા અને એવા મિત્રો તો રેવા જોઈએ હંમેશા સાથે
હા અને અમુક વાર કેવું થાય છે કે જેમ બધા સંબંધોમાં ઊંચ નીચ આવે એમ મિત્રતામાં પણ ઘણી વાર ઊંચ નીચ આવે તો એ તો ખરેખર પરીક્ષા સમય છે કે એ સમય તમે ત્યાં ટકી શકો છો કે નહી ઘણી વાર લોકોને થોડું મતભેદ થઈ જાય ફોર એક્ઝામ્પલ આપણેે ઉદાહરણ તરીકે લઈએ કે વિચારોમાં જો થોડું હોય સામે વાળાના વિચારોમાં અને મારા વિચારોમાં થોડો તફાવત હોય તો કોઈ વાત ઉપર કો ક આર્ગ્યુમેન્ટ થઈ જાય બોલાચાલી થઈ જાય તો એ વસ્તુ તુ ને જતી કરવી અને છ તા એની બધી ખામીઓ સાથે એને સંપૂર્ણ રીતે અપનાઇ લેવો કે જેવો છે એવો મારો મિત્ર છે એને જ સાચી મિત્રતા કેવાય એમ
હા વાત તો સાચી
અને અમુક જે છે એ લોકો અમુક એવું કેહેતા હોય છે કે મિત્ર કોના જેવો હોવો જોઈએ એમ કે બધી પરિસ્થિતિ માં સાથ આપે પણ મને ખોટું લાગે છે મિત્ર કણૅ જેવો ના હોવું જોઈએ મિત્ર શ્રી કૃષ્ણ જેવો હોવો જોઈએ કારણ કે કર્ણે શું કર્યું કે જયારે એના જે મિત્ર હતા એ ખોટા રસ્તે જતા હતા તો પણ એનો સાથ આપ્યો પણ શ્રી કૃષ્ણ ભગવાનને શું કર્યું જ્યારે અર્જુન ખોટા રસ્તા તે જતો હતો ત્યારે પછી એને વાળેને સાચો માર્ગ દેખાડ્યો તો દર વખતે એવું ના હોય કે આપડે હામાં હા મિલાવી દે તો એજ સાચો મિત્ર એમ આપડી ભૂલ પર હક છે કેઆ આપડી ભૂલ પર આપણને બોલે અને આપણને સાચા રસ્તે જવા માટે પ્રોત્સાહિત કરે એ આપણો મિત્ર છે તો એવા મિત્રો જો આપણી જિંદગીમાં હોય તો આપણે એમને જાળવી રાખવા જોઈએ અને એ જેટલું આપણા માટે કરે છે એના કરતા વધારે આપણે એમના માટે કરવું જોઈએ
જેટલી આપણને એમની જરૂર હોય એટલી એમને આપડી જરૂર હોવી જોઈએ એમ
હા અને આ એમ એ લોકો આપણી સાથે એટલા બધા અ કમ્ફર્ટેબલ રહેવા જોઈએ કે કોઈ બી મુશ્કેલી હોય તો એ પણ આપણને કહી શકી એમ
હમ
એટલે સારું સારું કઈ નહી મે હવે હા મેં હવે બીજા બધાને ફોન કરી જોઉ શું કરે છે શું નહી બરાબર પછી તમને કરું
સારું ને યાદ કર્યું તો આવી રીતે જ યાદ કર કરી કરવાનું હોય મિ
હા ચોક્કસ
સારું સારું તાર હા ઓકે બાય
બાઈ